હેલો.
હા બેન.
હા કેમ છો તમે બેન.
હું તો મજામાં છું તમે.
હું પણ મજામાં છું.
તો આજે શું કેવા માંગતા હતા.
આજે હું પર્યાવરણ વિશે વાત કરવા તમારી જોડે વાત કરવા માંગુ છું શું તમારી પાસે ટાઈમ. છે.
હા હા છે ટાઈમ કેવો ને.
તો હું કેવા માંગુ છું કે પર્યાવરણ એટલે આપણી આસપાસ નું કુદરત. વાતાવરણ જેમાં. હવા પાણી જમીન વનસ્પતિઓ અને પ્રાણીઓના સમાવે. શ થાય છે આ તમામ ઘટકો. એકબીજા સાથે જોડાયેલા છે અને સજીવોની અસ્તિત્વ માટે અ. અત્યંત જરૂરી છે. માન માનવીય પ્રવૃત્તિઓ અને પ્રદૂષણના કારણે આજે પર્યાવરણ. ને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી ભવિષ્યની સુરક્ષા માટે વૃક્ષોનું જતન કરવું પ્લાસ્ટિક નો ઉપયો. યોગ ટાળવો અને સ્વચ્છતા જાડવિ જાળવવાની જરૂર છે આપણાને. આપણે જો તમે પર્યાવરણ સંરક્ષણ માટે સરળ ઉપયોગ કે કોઈ ચો. ચોક્કસ મુદ્દો અ. બનાવ્યો તો તેના વિશે આપણે વાત કરવી પડશે જેમ કે આપણે છે પર્યારણ. પર્યાવરણમાં આપણે વૃક્ષો ઉગાડીયે છીએ વૃક્ષો એના માટે ઉગાડવામાં આવે છે. કારણ કે આપણા હવામાં જે છે ને કાર્બન ડાયોક્સાઇડ હોય છે, અને તેના માટે વૃક્ષો બહુ જરૂરી છે. અ આપણે વધારે વધારે એમાં પર્યાવરણ માં જ છેને, સારામાં સારા વૃક્ષ ઉગાડવું જોઈએ, અને ગંદકી સાફ રાખવી જોઈએ. આપણે જે પ્લાસ્ટિક નો ઉપયોગ કરીએ છીએ ને, તે ખુબ જ હાનિકારક હોય છે. આપણે વધારેમાં વધુ પડતું કાગળ ના પેકેટ યુઝ કરવું જોઈએ. આપણે કદી બી જઈએ કોઈ બી દુકાન ઉપર જઈએ, તે લોકો આપણે પ્લાસ્ટિકની બેગ આપે છે, તો તે આપણે લેવી જોઈએ નહીં. એ લોકોને એમ જ સમજાવાનું કે, સર, આ વસતી વસ્તુ બહુ અ ખોટું છે, આપણે કાગળની બેગ યુઝ કરવી જોઈએ, કારણ કે જો એ પ્લાસ્ટિકની બેગો આપણે રસ્તા પર નાખી દઈએ છીએ, અને તે જ જ થી તે અ ખરાબ થતી નથી તેને શું છે કે આપડા, તા છે ઢોર લોકો. લોકો બહાર ફરે છે, અને જે ગાય ગાય છે એ પ્લાસ્ટિકને ખાઈ લે છે. એ ખાવા પછી એને પણ ખુબ જ નુકસાની થાય છે. પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જલ્દી પીગળતી નથી, અને કાગળ છે તે તે તર તરત જ પીગડાઈ જાય છે, જો આપણે આપણે ત્યાં કોઈ ઢોર છે. અને તે કંઈ કાગળની વસ્તુ જો ખાઈ લે છે, તો એ તરત જ ઓગળી જાય. એટલે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓ બહુ ઓછી યુઝ કરવી જોઈએ અને પર્યાવરણમાં આપણે એ એવા સ્વર્થ જગ્યા પર રહેવું જોઈએ જ્યાં ઝાડવા હોય છે. તો તેનાથી છે ને. આપણને ખૂબ જ સ્વચ્છ હવા મળે છે અને આપણે એવા એરિયામાં ન રહેવું જોઈએ, જ્યાં કેમિકલ વાળી ફેક્ટરીઓ હોય છે, જ્યાં કેમિકલ બહુ વાસ મારે છે, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ હાનિકારક છે. તમને આ બધું મેં જે કીધું છે, પર્યાવરણ વિશે શું તમને સમજ પડી ફરી.
હા, મને તો સમજ પડી. અને તમે જે આ ગાડી ખુબ જ સરસ વાત. તો કંઈ ગયેલા કે જેમાં છે વાતાવરણ, જેમાં હવા અને પાણી, જમીન, વૃક્ષો એવી બધી આવે છે અને પૃથ્વી પર દરેક જીવો માટે પર્યાવરણને ખુબ જ જરૂરી છે. તેના વગર જીવન શક્ય નથી. હા, હું તો એજ કહું છું કે કોઈ પણ પ્રકારની નાની કે મોટી જીવજંતુ હોય તો એ પર્યાવરણ વિષયમાં આપને અ શુદ્ધ હવા જોઈએ અથવા અથવા તો પાણી જોઈએ. સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી રીતે પ્રદુષિત ની થયેલા એવા હવા. અનેક બીમારીઓનું કારણ પણ બની જાય છે, અને હું તો એજ કહુ છું. પાણી, પાણી એ આપણા જીવનનો આધાર છે. દરેક જીવ માટે સ્વચ્છ પાણી એ ખુબ જ જરૂરી બની ગયું છે. જો પાણી ના હોય તો પશુ હોય કે પક્ષી, પ્રાણી એ એક કલાક કે બે કલાક પાણી વગર રહી પણ નહી શકાતું, અને હું એ જ કહું છું કે જમીન નું મહત્વ, જમીન પર જે આપણે ખેતી કરીએ. ખોરાક મેળવી છે, ઘર બનાવીએ છીએ, નાની નાની, મોટી મોટી. વસ્તુ જમીન પર. કરીએ છીએ, પરંતુ જો જમીન ના હોય તો આપણે ખેતી કેવી રીતે કરી? શકીએ, ખાવા માટે અને રહેેવા માટે ઘર કેવી રીતે બનાવી શકીએ? અને હું તો એજ જમીન નુ મહત્વ ખુબ જ સારી રીતે માનું છું કે વૃક્ષો, વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, પર્યાવરણ શુદ્ધ રાખે છે, અને વૃક્ષો પણ જમીનમાં જોય છે ને અને. જો વૃક્ષો નહીં હોય તો આપને ઓક્સિજન કેવી રીતે મળશે, અને આપણને હવા સુધી કેવી રીતે મળશે, અને જંગલ નુ મહત્વ આપ આપણા જવન જીવનમાં અનેક પ્રાણીઓ ન ઘર છે, અને વરસાદ લાવવામાં ખુબ જ મદદ કરે છે, અને પ્રાણીઓ પણ પર્યાવરણ ન મહવનો ભાગ તો છે, જ અને કુદરતી સંતુલન જાળવે છે અને પોતાની જરૂરિયાત પ્રમાણે કુદરતી સંતુલન જાળવી રહે તો પૃથ્વી જીવ સુરક્ષિત રહે છે, ને અને માનવ જીવન સંપૂર્ણપણે આધારિત છે, જો હવાનો અનેક અનેક કારખાનાનો ધુમાડોથી હવા પ્રદુષિત થાય છે, અને જેના કારણે મોટી મોટી ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે તેનાથી ધુમાડો થાય છે, અને હવા પ્રદુષિત થાય છે જેના કારણે નાની નાની મોટી બીમારી ફેલે છે અને પક્ષીઓ માટે ખુબ જ હાનિકારક હોય છે, અને પાણી પ્રદુષિત થાય છે તો ગંદકી અને કચરા નાખ નદીઓ અને તરાાવ પ્રદુષિત થાય છે, અને જમીન પણ પ્રદુષિત થાય છે, જેને તમે આગાડી કહી ગયલા કે પ્લાસ્ટિક અને રા્ટ કાગળ કે રસાયણ એ જમીનમાં પ્રદુષિત થાય છે, કારણ કે પ્લાસ્ટિક એ લુપ્ત નથી થતું પરંતુ કાગજ છે એ લુપ્ત થઈ જાય છે. અને આજના જમાનામાં જોઈએ તો અવાજને પ્રદુષણ કેટલા બધા વધી ગયા છે, વધારે અવાજથી લોકોને શ્વાસ પર ખરાબ અસર પડે છે, જેમ કે મોટા શહેરોમાં અ ગાડીઓની ગાડીઓની અવર જવર પછી ટ્રાફિક હોર્ન એવી નાની નાની અવાજ એ મોટી અવાજ બની જાય છે જેના કારણે એ અવાજ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે, અને વૃક્ષો કાપની વૃક્ષો કાપ અતિશ વૃક્ષો કાપવાથી પર્યાવરણ ન સંતુલન તો બગડે જ છે, તો તમે જેરે એના વિશે હજુ આગળ માહિતી આપો નહી?
સારું હું તમને આ માહિતી આપું છું, પર્યાવરણ નું મહત્વ શું છે આપડા જીવન માં જો પર્યાવરણ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે, તેમાં આપણે શ્વાસ લઈએ છીએ તે હવા હવા આપણે પીએ છીએ, હવાઓ પીએ છે તે પાણી આપણે જે જમીનમાં રહીએ છીએ, અને આપણી સાથે સઅસ્તિત્વ ધરાવતા વિવિધ વનસ્પતિ અને પ્રાણી પ્રજાતિઓ સમાવેશ કરે છે, આપણું પર્યાવરણ માત્ર આપણા અસ્તિતવ માટે જ નિર્ણય નથી, પરંતુ આપણા જીવનની ગુણવત્તા ને આકાર આપવામાં મૂળ ભૂમિકા ભજવે છે, જે તેથી આપણે આપણા પર્યાવરણના મહત્વને સમજીએ અને તેની કદર કરીએ, અને તે સુરક્ષા અને જાળવણ માટે જરૂરી પગલા લઈને તે આવશ્યક છે, પ્રથમ અને અગ્રણી્ય પર્યાવરણ આપણને આપણા જીવનમાં નિર્વાહી માટે જરૂરી સંબંધોનું પૂરા પાડે છે આપણે જે હવા શ્વાસ માં લઈએ છીએ, ને તે ઓક્સિજન થી ભરપૂર છે, તે આપણા શવસન તંત્રની એક એકંદર સુખા કાર્યો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિવિધ શારીરિક કાર્યોને સમર્થન આપે અને હાઈડ્રેશન ની ખાતરી અને વધુમાં પર્યાવરણ આપણને ખેતી માટે ફળ ફળડરૂપ જમીન પ્રદાન કરે છે, જેતી વધતી જતી વસ્તીને ખોરાક આપે માટે ખોરાક ના ઉત્પાદનો એ સમક્ષ બનાવે છે, વધુ માં વધુ જો કહું તો પર્યાવરણ આપણાને અપ્રત અ સૌંદર્ય અને શાંતિ પ્રદાન કરે છે, આકર્ષક લેન્ડકેપ્સ ને લઈને આશ્ચર્યજનક કુદરત અજાયબીઓ સુધી આપણને પર્યાવરણ પ્રેરણા આપે છે, પર્યાવરણ એ આપણા માટે ખુબ જ જરૂરીનું વિષ છે પર્યાવરણની, તમે પર્યાવરણ વિશે જો હું તમને કેવા માંગુ છું કે એમ વધુમાં વધુ પર્યાવરણી સમુદાયોની અર્થવ્યવસ્થા અને આજીવિકા પર સીધી અસર કરે છે ઘણા ઉદ્યોગો કુદરતી સંસદો પર આધાર રાખે છે. જેમ કે લાકડા ખનીજો અને ઉર્જા